હેલો.
હેલો બોલ.
હેલો કેમ.
બરાબર છું તું કેમ છે.
મેં મજામાં નહી મળે યાર જિંદગી ઝંડ છે.
શું છે.
જડ છે જિંદગી તો પણ ઘમંડ છે.
તારું ગમટ ક્યારે પણ નહી જાય.
તારાથી કમ છે. કાય નિ અમલ વેસેલી ચય પીતી છું. હા એજ એજ સારું ને એવું.
એ તેરે. આ તારામાં સસ્તા કંડ કેમ બતાવે છે કઈ કશાની જગ્યાએ.
હા હા હ મારું નામ છે.
શું?
મારું નામ છે, ને એટલે.
હા હા.
હા તું તું બતાવ ને પેલા. પહેલા ક હતી તો કાલે શું શું કહી દીધું.
અમે લોકો એ મારા. ઘરે આવી. અમે પછી ઘરે મળ્યા. પાણી વાણી પીધું, પછી અમે લોકો માર્કેટ. માં ગયા, ત્યાં એને જીન્સ આપી. જ.
ઘરે કેમ આયવી?
એને જીન્સ બદલાવાની હતી. એને જીન્સ લઈ ને ગઈ હતી, ને અં. માર્કેટમાંથી તો ઢીલી થતી હતી. અને એક એનું બટન નીકળેલું હતું. એકમાં લેન્થ વધારે હતી. તે, કે મને કટ કરવાની છે.
હમણા જ, હમણા જ શું કરશે? કઈ ભણવાનું જોબ વખત કરે નહી.
એને મન નથી હવે, કઈ કરવાનું તો એ નહી કરશે હવે.
કઈ નઈ. આરામ કર એને બોલ.
એ.
હલો. આવાજ અટકી, અટકીને આવેે છે.
હા, મેં પણ અહિયાં ફોગ ભરાવ્યા છે, ને એટલે હવે આવે છે.
હમ. હમણાં સારું આવે છે. મેં પણ ચા પીતી છું. તું શું કરે છે?
હું પણ અત્યારે બારે ગઈતી. પેલું આજ ઓફર છે, ને આઈસક્રીમ ડે છે તો.. હેવમોરમાં છે, ને પણ અહીયા તો વાપીમાં તો છે જ નહી એક પણ હેવમોર.
હા હા, બરાબર કીધું.
તો હું ભાઈ અ હતી ત્યાં કને પૂછ્યું મેં, કે છે ઓફર તો, કે અત્યારે ક ની પનોતી હેવમોર પર છે. તો મેં કીધું ઠીક છે, વાંધો નહી. પછી ચાલી આવી, પછી બેલ્ટ લેવા ગઈ હતી. જીન્સ માટે બેલ્ટ લઈને આવી.
લઈ લીધું બધું?
હા.
સારું છે. તમે લોકો કાલે ડ્રોઈંગ રૂમમાં હતા, ને કાલે. એનું વિડીયો આવેલો, મારા પાસે
હા, જોયો.
હા, જોયું. તમે લોકો નજર નથી આવતા હતા.
એકમાં આવી જ છી. જો પેલા અમે લોકો ટી શર્ટ લઈને ઊભા છીએ.
હા, બટ મારામાં એક જ આવેલું છે.
એક જ છે અમે. હા, એક જ મીડિયામાં છે.
એ બરાબર રીતે જોવું પડશે મને. મેં તો તમને જ જોતા હતા, કે ક્યાં છો તમે?
નાઈ અમારો નથી. બહુ બધા લોકો નથી, જેનો નંબર આવ્યો છે ને. એનો જ વધારે લીધો છે, એમને વિડીયો.
હમ હમ.
હા.
મેં તને બહુ બધું રીલ મોકલ્યું છે.
હા હા.
આપણેે પણ બનાવીશું.
હા હા, હા ચાલે.
હમ. મારી ક્લાસની બે ત્રણ છોકરીઓ બનાવે છે ને, એને જોઈને મને પણ મન થયું બનાવવાનું. કઈ નહી આપડણે પોતે રાખીશ એમાં શું હા હા કાંઈ નહીં હમણાં હમણાં થોડુ બનાવી એ એમાં શું
હા. હમ.
ઓર બધા તું શું ચાલે છે? બધું સારું છે ને.
હા, સારું છે. તારે કેમ સારું છે?
હમ. બલો તારા ઘેર વાળા ક્યાં છે.
મારી મમ્મી પાછળ છે ને ફ્રેન્ડ છે એમના ઘરે કથા છે તો ત્યાં ગઈ છે. પપ્પા ને અમે બધા બેઠા છીએ
આજે મારી મમ્મી અને મારી બેન નાની બેહેન બધા બહાર ગયેલા છે.
ઘરે કોણ છે.
ઘરે મેં છું અને મોટી બેન છે અને જીજુ છે.
હમ ત્યારે ફરવા જવા ના છો તમે
હા કાલે વિચારું છું જવા માટે ફરવા
હા જ ઈઆવો જઈ આવો વરસાદમાં જઈ આવો
તું તું મારા જીજુને ઓળખે નહી ક્યાં હું આખા મેસેજ વાત કરી લે પછી તું ઓળખે છે એને
નહી પેલા જ ઓળખી ગઈ જો પેલે સરખી રીતે તું વાચ
ધ્યાન રાખજે આપડો રાજની ખુલી જાય પછી
ના ના કઈ જ નહી થશે ડોન્ટ વરી
હ કાલે રેડી થઇ જશે ઓકે ટાઈમ પર
હા હા થઈ જય
મે સાડા સાત વાગે આવી જ ઈ હા હા કાલે જલ્દી આવે એમ પણ તારાથી મળવાનું છે મને
હા
ખાવાનું લ લઈને આવજે કઈને કઈ હા
શું લઈને આવવું બોલ
શું લાવ મને તો કઈ લાવવાનું મન નથી છે હમણાં
હમ પાસ્તા લાવું
હા હા લાવ પાસ્તા એમ પણ તારું હાથ નું બહુ દિવસ થઇ ગયું છે
હા ઠીક છે પાસ્તા લઈ આવીશું
કી થયું તારું
ના એને મેં ફોન કર્યો હતો પણ એને ઉપાડ્યો નથી
ની એ લાગેલી હશે જીજુ જોડે
નહી આજે એના પપ્પા ઘરે હશે ને શાયદ એટલે કઈ ગયા હશે એ લોકો હલો હલો હલો તારો અવાજ કેમ બંધ થઈ ગયું હલો હલો
હેલો
હા હા શું થયું
શું થય એવુ તારા મોબાઈલમાં કોલ આવે છે
મારા ફોનમાં નથી આવતું તારા ફોન માં આવતું હશે
નઈ નહી એમ બોલે છે કે કઈ કસા એમ છે એમ કરીને
નઈ નહી એવું કઈ જ નથી મારા ફોનમાં તારું નેટવર્ક જતું રહ્યું હશે તારું પાછળ નું બેકગ્રાઉન્ડમાં બહુ સાઉન્ડ આવે છે શેનો અવાજ આવે છે આટલો બધો
એ પંખો ચાલુ છે બીજું કોઈનું નહી અવાજ આવે
પંખો બંધ કરી દે બહુ વધારે પડતો જવાજ આવે છે
કોનામાં જઈને તો વાત નહીં કરી શકું મેં
કેમ બઉુ ગરમી લાગે
એમ તો એસી એ એસી તો નહી મળે ને કે એસી રે તો આપે કોલમાં આરામ થીત પંખા નો અવાજ નહી પંખા નો અવાજ તો કઈ પણ કામ કરીએ તો
હા એ તો છે જ અ તો આવશે જ ફરી અવાજ બંધ થઈ ગયો હલો
મારામાં સિસ્ટમ છે ન કોલ એ મારોમાં સિસ્ટમ છે ને કોલ આવે છે વારંવાર તો પોતે જ ઉપડી જાય છે એટલે
હા હા હા એજ મેં કહ છું મારામાં તો કઈ નથી થતું એટલે
કઈ
હમ હમ
હા ર સર પાટીી એક
પ્રેશરસ પાર્ટી માજ ક નથી થ બધા તો કે છે કે વન પીસ પહેરે છે એવું હલો હલો ઓ લિડટ ક્યાં ગઈ કઈ બટલી વાળ હતી મેં ન ખાધી નીચે ગશે હલો ક થાય છે તા ફનમાં હમ બોલ અવાજ નથી આવતો